હા કેમ છે તમે.
હલો.
હા કેમ છે તમે.
મજા મે છુ.
હા હું પણ મજામાં છું આજે આપને ઓનલાઈન શોપ પિંગ વિરુદ્ધ ઓફલાઈન શોપિંગ આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરવાની. છે.
હા જરૂર આજકાલ લગભગ દરક વ્યક્તિ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની શોપિંગ કરે છે.
હા તો પછી પહેલાં ઓનલાઈન શોપિંગ વિશે વાત કરીએ તો તને ઓનલાઈન શોપિંગ ગમે છે.
પલાજ હા ઘર બેઠા મોબાઈલથી ઓર્ડર કરી શકાય છે. એથી સમય બચે છે.
ઓનલાઈન શોપિંગનો સા સાથી માટે ફાયદા શું છે.
હજારો પ્રોડક્ટ એક જ જગ્યાએ જોવા મળે છે ભાવની તુલના પણ સહજ થઈ જાય છે.
હા અને અને ડિસ્કાઉન્ટ પણ ખૂબ મળે છે કે
ખૂબ મળ છે હા ફેસ્ટ ફેસ્ટસ્ટીવલ્સલ સેલ ખ પણ અને કેશબેકના કારણે ઘણો ફાયદા થાય છે.
પણ ઓનલાઈન શોપિંગમાં શું સમસ્યા હોય છે.
ક્યારેક ફોટો અને ખરી વસ્તુ અલગ છે સાઈઝ પણ ખોટો આવી શકે
અને હા ક્યારેક ડિલિવરી પણ મોડી થાય છે કે.
અને ફ્રોડ વેબસાઇટથી પણ સાવચેત રહેવું જોઈએ
હવે ઓફલાઈન શોપિંગની વાત કરીએ
ઓફલાઈન શોપિંગમાં વસ્તુ હાથમાં લઈને જોઈ શકાય છે.
કપડા ટ્રાય પણ કરી શકીએ
હા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ચાલુ કરીને ચેક પણ કરી શકીજ ખુબ સારા વસ્તુ તો આપણ ચેક બી કરી શકીએ છ છેએ ડોળાથી દેખે છે.
હા દુકાનદાર સાથે ભાવતાળ પણ કરી શકેના
હા અને વસ્તુ તુરંત ઘર લઇ જઈ શકાય છે.
હેલો
હા ઓનલાઈનજ પણ ઓફલાઈન શોપિંગમાં અ દુકાનદાર ની જોડે ત્યાં પણ વસ્તુ તુરંત ઘર લઈ જઈ શકાય છે.
હ અને તો વસ્તુ તુરંત ઘર લઈ જઈ શકે બી અને તો પછી પણ ઓફલાઈન શોપ શપિંગમાં સમય વધારે લાગે
હા, સમય વધારે પણ લાગે એમ અહ અને ટ્રોફિક પાર્કિંગ અને ભીડની સમસ્યા પણ હોય છે.
હા, તો પછી તારા માટે કપડાં અહ ઓનલાઈન લેવા કે ઓફલાઈન?
મારા મતે કપડાં ઓફલાઈન લેવા વધારે સારા કેમ કે આપણ તે કપડા આપ પહેરી દેખી આપને સારું લાગે છે ઢોળાથી દેખે છે.
હા અને તો પછી અને તો પછી હું કહું છું કે પુસ્તક અને તો મોબાઈલ પછી ચાર્જર જેવી વસ્તુઓ ઓનલાઈન લેવી સસ્તી પડે ને.
બિલકુલ.
હમ્મ. ને તો ઓનલાઈન શોપિંગ કરતા શું ધ્યાન રાખવું જોએ.
ઓનલાઈન અહ અહ મેં વિશ્વાસ પાત્ર વેબસાઇટ પરથી ખરીદી જે ખરીદ દારી કરવી એ તીયુ વાંચવા આપડે રિટર્ન પોલિસી જોવી અને ઓ ટી પી કોઈ પણ આપવો
અને તો પછી ભઈ કહું છું કે ઓફલાઈન શોપિંગ કરતા સમય વધારે લાગે કે ઓન ઓન ઓનલાઈન શોપિંગ કરતા?
બિલકુલ મને લેવ ગેરંટી અને વોરંટી પૂ છવી અને વસ્તુ સારી રીતે તપાસવી.
હા. અહ ઓનલાન પેમેન્ટ
હ
રોજની નાની વસ્તુઓ ઓનલાઈન અહ મોટી અથવા મંંગી વસ્તુઓ ઓફ ઓફલાઈન બી જોઈએ છે.
હા, મને પણ એજ યોગ્ય લાગે કેમ કી પછી
ઓનલાઈન શોપિંગથી સમય બચે છે. પણ ઓફલાઈન શોપિંગમાં સંતોષ વધારે મળે છે.
હા, સાચી જ વાત છે.
આજકાલ ગામમાં પણ ઓનલાઈન ડિલિવરી મળવા લાગે છે.
હા, તો પછી ટેકનોલોજી આ માટે ફાયદા જ છે.
પણ લોકલ દુકાનદારોને પણ સમર્થક આપવું જોઈએ.
ને હેથી તો પછી સંસ્તીય રોજગાર વધે છે ને?
હા. બંને પ્રકારની શોપિંગના પોતાના ફાયદા અને ઘર અહ ફાયદા બી છે.
હા. તો સમજદારી એમ છે કે જરૂર અનુસાર અહ પસંદી કરીએ.
હમ્મ, બિલકુલ.
હા, તો હું ક્યારેક ઓનલાઈન સસ્તા ભાવ વસ્તુ લઈ લઉં છું. પણ મને તો કપડાં અને ચપ્પલ હંમેશા દુકાન માંથી જ લવું છે.
ઓપન એક મેં જ ઓપન એ જ કરું છું કારણ કે અહ ટ્રાય કરી શકાય છે, પહેરી શકાય છે મે ટ્રાય કરેલું એકદાના સારું છે. પેરી દેખ
હ હા. હું કહું છું કે ઓનલાઈન શોપિંગ વધારે વધશે ભવિષ્યમાં.
હા, પણ ઓફલાઈન શોપિંગ ક્યારેક બંધ નહી થાય.
હમ્મ. કેમ કે ઘારો ગ્રાહકોને વસ્તુ જોઈને લેવાની ઈચ્છા હંમેશા રહેશે. કારણ કે
બજે હા બિલકુલ.
હમ.
જ ઓનલાઈન શોપિંગમાંજ આપણે વસ્તુ ડોળથી ન દેખી શકતા. પઈ વઈ નંતર અહ ઓફલાઈન અને ઓનલાઈન મે વસ્તુ કેમ આવે છે? એખાદા પૈસા બી જતા રહે છે અને ઓનલાઈન મેં વસ્તુ આપણ ડોહાતી નહીં દેખી શકાય છે. પણ ઓફલાઈન મે આપણ શોપિંગ કરવાની કેરી બી જઈ શકે છે. ડોળતી દેખી શકે છે, ટ્રાય કરી દેખે છે.
પછી સમજદારી થી શોપિંગ કરવું જરૂરી હોયને.
હા, સમજદારીથી બી શોપિંગ થઈ જાય છે, પણ એટલું છે કે આપણે
અને
બહેર વાનાનું તેનું. ધ્યાન રાખવીને બહાર જવાનું શોપિંગ કરવાને. આ બી એક મહત્વની વાત છે.
હા.
બિલકુલ છે.